હલો અવાજ આવે છે મિત્ર
હા મિત્ર આવી રહ્યો છે
કેમ છે?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં કેવી ચાલી રહી છે કોલેજ લાઇફ
છે કોલેજ લાઈફ તો મજાની છે અને અવે ચાલુ થઈ પણ ગિયું છે તો અવે થોડા ઘણા અ એવા સ્ટુડન્ટો પણ આવતા આવતા છે તો અવે ચલાવાનું ધીરે ધીરે ચાલતું છે કોલેજ નું અ તમારું કેવું ચાલી રહ્યું છે?
બસ મજામાં અને તો મિત્ર ઘણા દિવસ પછી આજે તારી સાથે વાત કયરી મતલબ કોલ કયરો તો મારા મનમાં એક વિચાર આવ્યો કે આજે આપડે એ આઇ વિશે થોડી ચર્ચા કરી લઈએ તો તમે મારો સાથ આપશો કે
હા મિત્રો ખુબ જ સારો વિષય છે અને એઆઈ પણ એ તેવો એક ટોપિક છે જે આપણે હવે સારી રીતે ચર્ચા કરી શકીએ તો હું તમારો સાથ આપીશ
બરાબર તો મિત્ર મેં આજે હું જે મોબાઈલમાં જે સમાચાર જેતો તો હતો લગભગ દરેક જગ્યા એ એઆઈ એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ એનું ચર્ચા ચાલી રહી હતી કોઈ કહે છે કે એ ભવિષ્ય બદલી દેશે કોઈ કહે છે કે માણસના કામને વધુ સરળ બનાવી દેશે આ બધું જોઈને મને લાગ્યું કે આ વિષય પર આપડે એમ વાત કરવી જ જોઈએ. કારણ કે આ રસપ્રદ વિષય છે. એટલે વિચાર આયો, કે આજે આ વિષય પર આપણે તારી સાથે હું થોડી ચર્ચા કરી લઉ. તો આજના સમયમાં એ આઇ દુનિયાની સૌથી ઝડપથી હા. વિકસિતી ટેકનોલોજી બની ગઈ છે મિત્ર. આપણે જોઈએ તો આપણે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય, કોઈ પણ પ્રકારનો આપણને સ્ટુડન્ટ તરીકે હોય તો આપણને જે આન્સર ના આવડતું હોય, તો આપણે તરત જ ચેટ જી પી ટી ને પૂછી લઈએ છીએ. અને આપણું એ પ્રશ્ન નો ઉકેલ એક સેકન્ડમાં આપી દે છે. તો એ પન આ બ ખૂબ જ આગળ વધી રહ્યું છે. તો આવું જે એ આઈ ની મદદ થી થોડી જ મિનિટોમાં આપણી જેમ મદદ લઇ શકે છે. આજે બીજું જોઈએ તો શિક્ષણ છે, આરોગ્ય, બેંકિંગ ખેતી યોગ પરિવહન, મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. પહેલે મને લાગતું તું, કે એ આઇ એટલે માત્ર રોબોટ જ છે મિત્ર. પરંતુ હવે તો મને સમજાય જ ગયું છે, કે એ આઇ નો અર્થ ખુબ જ મો ટા પ્રમાણમાં છે. કારણ કે આપણે કોઈ પણ પ્રકારની જે મુશ્કેલીઓ હોય, એટલે કોઈ પણ પ્રકાર ના આપણને આન્સર જોઈતો હોય તો આપણે એ આઈ ને પૂછી ને આપણે સેકન્ડમાં એનો આન સર મેળવી શકીએ છીએ. અને જ્યારે આપણે કોઈ કમ્પ્યુટર અથવા મશીન જે માનસની જેમ માહિતી સમજી શકે પ્રશ્નો ના જવાબ આપી શ આપી શકે, નિર્ણય લેવામાં મદદ કરી શકે અને આપણે જે સાચા અનુભવ માંથી શીખી શકે ત્યારે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. એટલે કે એ આઈ. અને આજકાલ આપને રોજ જે સ્માર્ટફોન વાપરીએ છીએ તેમાં પણ આપણે એ આઈનો ઉપયોગ કરીએ છીએ. મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો આપણે જે ફોટા જે છે, એને પણ ઇન્હાન્સ કરવા માટે આપણે એ આઈ નો ઉપયોગ કરીએ છીએ. અને આવ આજ હવે આપણને મોબાઈલમાં પણ ઘણા બધા એવા ફીચરો મળે છે. જે આ આઈ આપણને કરી શકે છે. આપણે અમ્મ મોબાઈલમાં જોઈએ તો આપણે કોઈ વસ્તુને રિમોવ કરવી હોય, કે ઈરેજ કરવી હોય તો આપણને એ આઈ ના મદદથી આપણે કરી પણ શકીએ છીએ. કોઈ વસ્તુ મતલબ એડ કરવી હોય, કે કોઈ વસ્તુને આપણે ડ્રેસ ચેન્જ કરવું હોય બધું જ એ આઈ થ્રુ કરી નાખીએ છીએ આ આજ-આજના જમાનામાં. અને જ્યારે આપણે મોબાઈલમાં અવાજથી સર્ચ કરીએ ફોટા વધુ સુંદર બને છે, અને આપડે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રમાં પણ એ આઈ એ ઘણો બદલાવ લાવ્યો છે. હવે ઘરે બેઠા કોઈ પણ વિષય વિશે આપણે માહિ તી મેળવી શકીએ મિત્ર અને મેં જેમ કીધું તેમ સૌ કોઈ પણ પ્રકારનો મુશ્કેલ પ્રશ્ન એ આપણને ભૂલ સુ આપડી જે ભૂલ સુધારવામાં પણ ખુબ મદદ કરે છે. અને એ આઈ દ્વારા પણ ઓનલાઈન ક્લાસ વધુ હમણા તો સરળ બની રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ હવે નવી કુશળતાઓ પણ ઓનલાઈન શીખી રહ્યા છે. તો વિશ તમે શું કેશો મિત્ર એ આઈ વિશે?
હા મિત્ર તમે ખુબ જ એવી રસપ્રદ વાત કરી એ આઈ વિશે કે આજના સમયમાં એઆઈ ટેકનોલોજી ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે, એ તો આપણે હાલના આપણે આખથી જોઈ શકીએ છીએ અને એયા એટલે તમે કે ટેકનોલોજી જેમાં કમ્પ્યુટર અને મશીન માણસની જેમ વિચારવા, શીખવા પ્રશ્નોના, જવાબ આપવા અને કામ કરવામાં એવું મદદ કરી રહ્યું છે. અને આજે આપણે એ આઈ નો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં પણ કરી શકીએ છે. જેમ કે ગૂગલ અસિસ્ટન્ટ ગૂગલ મેપ્સ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આપણને પસંદગી પ્રમાણે માહિતી અથવા વિડીયો બતાવવામાં એ આઈનો ઉપયોગ કરે છે. અને એમાં તો ચેટ જીપીટી જેવી એઆઈ ટેકનોલોજી પણ લોકોને અભ્યાસ, લેખન, ભાષાંતર અને માહિતી મેળવવામાં મદદ કરે છે. અને હું તો એ આઈ એટલે કે ચેટ જીપીટીનો ખુબ જ ઉપયોગ કરું છું કારણ કે મારા અમુક કોલેજના પ્રશ્નો જે પણ હોય છે, કે જે પણ સવાલો હોય છે. તો એને હું આરામથી ચેટજીપીટી પર સર્ચ કરીને હું એને સમજી શકું છુ પછી જેવી રીતે આપણને આન્સર જોઈતો હોય એવી રીતે એ આનસર અને એવા ઘણા બધા દાખલાઓ છે, કે જે ઘણું બધા એવું છે, જે આપણે સર્ચ કરીએ તો આપણને સારી રીતે મળી રહે છે, પરંતુ આપણે એનો ઉપયોગ સાચો ઉપયોગ આવડવો જોઈએ અને સારી રીતે ઉપયોગ પણ કરવો જોઈએ તો એ ખૂબ રસપ્રદ છે. અને એઆઈનો ઉપયોગ શિક્ષણ, મેડિકલ ક્ષેત્રે બેંકિંગ ક્ષેત્રે, બીજનેસ, ખેતી ટ્રાન્સપોર્ટ અને મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે. અને શિક્ષણમાં એ આઈ નો ઉપયોગ તો મુશ્કેલ વિષય સમજવા મે કે એવી રીતે કે ની તૈયારી કરવા માટે પણ મદદ કરી રહ્યું છે. અને મેડિકલ ક્ષેત્ર જોવા જઈએ તો એ આઈ રોગોની ઓળખ કરવામાં અને ડોક્ટરોને મદદ કરવામાં ઉપયોગી બની રહ્યું છે. અને બિઝનેસ માં પણ ગ્રાહકોની જરૂરિયાત સમજવામા. અને માહિતીની વિશે. શેષ વિશેષણ કરવા અને કામની ઝડપથી કરવા માટે પણ. કરી રહ્યું છે. અને પરંતુ એ એઆઈ ના કેટલા ગેરફાયદા પણ છે જે લોકો. એઆઈ પર વધારે પડતા આધાર રાખે તો. પોતાના વિચારવાની અને. સમસ્યા ઉકેલવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. કેટલાક ક્ષેત્રોમાં તો નોકરીઓ પણ. પર પણ અસર થઈ શકે છે કારણ કે એઆઈ દ્વારા. ખોટી માહિતી અથવા ખોટી ખોટ. વિડીયો બનાવવાનો પણ ખતરો એ પણ જોવા મળે છે. તો એઆઈ દ્વારા અમુક જે નોકરીઓ નોકરીમાં. પણ કાર્ય થઈ રહ્યું છે. કે જેમ કે બેંકમાં અને ઘણા બધા એવા ક્ષેત્રોમાં. કે જે હવે એઆઈ એઆઈ. થતું હોય છે તો એના લીધે થોડી નોકરીઓ પણ થોડીક ખતરામાં છે. તો એનો આપણે ખાસ ધ્યાનમાં જોઈએ અને. મારા મતે ખુબ જ ઉપયોગી ટેકનોલોજી છે. પરંતુ તેનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો જોઈએ. અને એઆઈ માણસોનો સંપૂર્ણ વિકલ્પ નહીં. પરંતુ માણસ માટે એક. શક્તિશાળી સાધન બની બનવું જોઈએ. અંતમા તો હું એટલું જ કહીશ કે. એઆઈ ભવિષ્યની ટેકનોલોજી નથી પરંતુ. આજના સમયનું મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તો તમે શું કેશો મિત્રો.
હા મિત્ર. અને મારા મત પ્રમાણે હું કહીશ તો કેટલીક નોકરીઓમાં પણ. ફેરફાર આવી શકે એઆઈ ના કારણે. ને આપણે જોઈએ તો. દરેક સિક્કાની બે બાજુ તો હોય છે એટલે કે બે ભાષા હો. તો એઆઈ જે છે આપણને જે. લોકોને નુકસાન પણ કરી શકે છે ભવિષ્યમાં કારણ કે. આજકાલ જોઈતો. હર વસ્તુમાં એઆઈ નો ઉપયોગ થાય છે કંપનીઓ છે. તો કંપનીઓમાં પણ એ આઈ નો ઉપયોગ થાય છે તો. હવે તો ધીરે ધીરે એ આપણે. કંપનીઓમાં કામ કરવા માટે એઆઈ નો ઉપયોગ જ થાય છે તો. એના લીધે જે આરતી જોઈ. લોકોની સ્કીલ છે એટલે કે કામ કરવાની સ્થિતિ છે. એ ઘટી જવાનું છે. અને એના કારણે લોકો બેરોજગાર થવાના એ. ચાન્સીસ છે કારણ કે. ભવિષ્યમાં જો એ આઈનો ઉપયોગ કરવામાં આવશે તો લોકો ક્યાં જશે એ પણ એક સારું નઈ કહેવાય મિત્ર પરંતુ એ આઈ ના કેટલાક જોખમો પણ વધારે જ છે. જો તેનો મોટો ઉપયોગ થાય તો ખોટી માહિતી ફેલાઈ શકી છે. નકલી ફોટા અને વિડીયો બનાવી શકે છે અથવા લોકો સાથે ઓનલાઈન છેત થઈ શકે છે મિત્ર અને તેથી એ આઈ નો ઉપયોગ જવાબદારી પૂર્વકોને નૈતિક રીતે કરવો ખૂબ જ જરૂરી છે. આપડે જો જોઈએ પણ આપણને જે પર્સનલ ડિટેલ ના નાખવી જોઈએ એ આઈમાં કારણ કે એનાથી આપણને છેતરપિંડી પણ થઈ શકે છે. અને મને લાગે છે કે ભવિષ્યમાં એ આઈ આપણા જીવનનો ખૂબ મોટો ભાગ બની શકશે કદાચ જે માણસો છે એના બદલામાં એ આઈ પણ આપણને બનાવશે છે. ભણાવશે આપણને જે પ્રોફેસરો જે ભણાવે છે એના બદ દલા માં એ આઈ બનાવી ન શકશે એવું પણ થઈ શકશે એવું મને લાગે છે. પરંતુ એક વાત ક્યારેય ભૂલવી ના જોઈએ કે એ આઈ માણસની જેમ મદદ માટે બનાવવામાં આવે છે. એટલે કે માનસ ની બુદ્ધિ લાગણી અનુભવ અને યોગ્ય નિર્ણય લેવાનું ક્ષમતા એ કોઈ ટેકનોલોજી લઈ શકતું નથી એ આપણને લેવાનું છે. એ આઈ એક સાધન છે. એ માત્ર આપણને જ્ઞાન આપી શકશે મિત્ર ખૂબ તમે એટલો સમય આપ્યું એના માટે હું આભાર માનું છું. ફરી એક આપડે એવો જ રસપ્રત વિષય ઉપર વાત કરીશું ધન્યવાદ
હા મિત્ર તમારો પણ આભાર